ઠીક.
જય શ્રી કૃષ્ણ બેન, મજામાં તમે?
હઓ, મજામાં તમે મજામાં.
હા, અને કાકીની તબિયત કેવી છે, હવે?
બસ બડીયા, બધું મસ્ત સારું છે, એમને.
અને કાકાની
એમને હવે કાલે વાગ્યું તું લોખંડ નું
ક્યાં?
પગમાં
એટલે એમની દુકાનમાં વાગ્યું કે, ઘરે વાગ્યું એવું. પૂછવા માગું છું, હું તમને
ના અમારે પેલી બાજુ પુલ બને છે ને.
હા, હા.
તો આવી રીતે અ કાલે પુલ જોવા ગયા હતા, કે કેટલું બન્યું છે એવું.
એ જોવા ગયા હતા, કોની સાથે ગયા હતા? કેટલા વાગે ગયા હતા, એની તો જાણ તમે ના કરી મને.
અમે રાત્રે દસ વાગે ગયા હતા.
તો એટલા અંધારામાં જવાતું હોય.
બધા ગયા ની બધા જતા હતા અમે આયા ત્યારે બી ચાર પાંચ માણસો ત્યાં ઉભા હતા બે રિટર્ન આવતા તા તા.
એવું છે એમ ને હા હા હા તો ત્યાં શું વાગ્યું પછી?
ત્યાં પછી લોખંડની સળીઓ બધી મૂકી હોય છે ને એ વાગ્યું.
પગમાં?
હા પગમાં.
પછી-અ સોઈ મુકાવી?
શું? હા પછી ગયા તા અમે મારો ભાઈ ડોક્ટર છે ને. એની ત્યાં ગયા ત ફટાફટ પછી ગયા અને, સોય મુકાઈ આયા.
રાતેેસ મુકાવી?
ત છ
તો દવા ખાને ગયા ત?
હા દવાખાને એ લઈ ગયો હતો પપ્પાને.
એવું એમ, એટલે ઘરે આવ્યા. તમારા ભાઈ ઘરે આવ્યા જમ્યા પછી તમારા પપ્પા ને લઈ ગયા દવાખાને એમના એમ.
ના એ બસ જમવા બેસ્યો હતો બસ જમવા બેસવાનો હતો. તો પછી અમે લોકો ગયા ત્યાં સુધી એટલે જોયું તો કીધું પેલા આપડે જઈ આવીઈએ એવું તો પછી અહી એનો ફ્રેન્ડ છે ને અહી, એનો ભાઈબંધ. એની ત્યાં જ ગયા હતા.
કોના પાસે ગયા તા?
હ કરણ પાસે ગયા તા, એટલે એના ભઈબન પાસેથી ફટાફટ સોય મુકાઈ આવ્યા અને પછી ઘરે આઈને જમીને ગયા.
કઈ ગયા?
ઊઘ્યા ઓ ગયા નઈ સોરી રાત્રે પછી ઊંઘી ગયા.
હ હા હા હા.
હમ.
પુલ પુલ માંથી પછી ઊંઘી ગયા.
હા મતલબ સોય મુકાઈયા પછી ઊંઘી ગયા એવું.
હા હા હા, સોય મુકાઈ આયા પછી ઊંઘી ગયા હશે તો, સુએ સોયમાં રાહત મળી જાય આપણને. તો ઊંઘ પણ આપણને સારી આવી જાય રાત્રે.
હોવ એ વાત બરાબર તમારી હોવ સાચી વાત છે તમારી. બીજું બધું મજામાં હમણાં લગભગ સેલ આવ ની છે અમારી ત્યાં.
ક્યાં?
કપડા ની હોટલ પર.
હા હા હા.
હોવ લગજયુરા પર.
હા હા હા, નાપણ એની કદા તો આયામિકમાં સારી આવી છે સેલ, આયામિકમાં ડ્રીમ્સમાં.
હા અચ્છા એવું હોય છે.
હા એવી દુકાનમાં સારી આવી છે સેલ.
જોઈશું હવે રક્ષાબંધન છે એટલે કપડા લેવાના વિચાર છે, તો હવે ક્યાંથી લઈ એ જ વિચાર્યું છે.
તહેવારમાં કપડાં તો લેવા જ પડે બેન, જૂના કપડાંમાં આપણને તહેવાર મજા ના આવે.
એ તો હવે સ્ટેટસ ને બધું મૂકવાનું હોય, એટલે નવા કપડા કપડા તો જોઈએ જ ને, જૂના માં પાછુ ક્યાં ફોટા મૂકવાના હોય.
એટલે પછી તમે કરણ પાસે ગયા હતા. ઇન્જેક્શન મુકવા પછી તાના દવાખાનામાં હતા.
ના કોઈ તું નહી કોઈ હતું નહી, બાજુમાં મેડિકલ પર ખાલી એક ભાઈ બેસેલા હતા, તો પછી કે અમારા ભાઈ જ તેને પેલું શું કહેવાય? કેહેવાય. ઇજેક્શન મૂકી દીધું એવું.
એટલે તમારા ભાઈ તઈ થી મેડિકલ પરથી લઈ આવતા. ઇન્જેક્શન ને પછી ઘરે પર બી મૂકી, ઘર પર બી મૂકી જ શકતા તા ને, ઇન્જેક્શન તો સોય તો ઘરે બી મૂકી શકતા ત ને એમ.
પણ એમની પાસે દવા નતી ને.
કઈ દવા?
એ મને ખ્યાલ નથી, એ લોકો કેતેલા. કે દવા તો બેગમાં નથી, એના થેલામાં એ લઈ આવે છે ને એક. એનું થેલો ઘરે તો એ થેલાવા નથી, એવું કીધું એને તો. એટલે ગયા હતા, અમે લોકો પછી
અચ્છા, હા, હા, પછી પૈસા લીધા તો હવે.
કારણ હતો જ નહી ને, મારા ભાઈએ જ સોય મૂકી દીધી બસ. ખાલી મને લાગે છે, દવાના જ પૈસા થયા હશે.
તો એ દવાખાનું આખું ખાલી હતું એનું. કોઈ નતું, દવાખાનામાં તો દવાખાનું હે.
ખાલી લગભગ કેતા હતા કે, એક મેડમ બેઠા હતા, અને બાજુમાં મેડિકલ પર હતા ભાઈ.
અચ્છા, તો એ જમા હો હશે, ઘરેવું હશે.
હા, હવે ટાઈમ ન હોત, દસ-સાડા દસ થયા હતા, રાતના તો જમવા જ ગયા હશે, બીજું તો શું?
હા, હા, હા, તો પછી એમને. કીધું કે, અમે તમારા દવાખાને આવ્યા છે, એવું ફોન કર્યો હતો તમે.
એ તો મને ખ્યાલ નથી, કેમકે હું નથી ગઈ, પપ્પા અને મારો ભાઈ જ ગયા હતા.
અચ્છા, હા, હા, હા, તો પછી એમને એ હતા નય. સાહેબ ડોક્ટર સાહેબ હતા નહીં, તો પછી દવા? દવાખાના માંથી કોયમ તો પછી દવા તો લઈને, આપણે ઘરે ભી મૂકી શકતા હતા ને.
એ તો મારા ભાઈને પૂછવું પડે, કેવી રીતના શું કર્યું ત્યાં એમને?
એવું હોય, એમને હા તો પછી તમારા ભાઈને પૂછીને, પછી મને જાણ કરજો, તો મને ખબર પડે કે, શું થયું, શું નહી.
શું કરશો તમે?
અને પછી તમારા ભાઈને, પૂછીને મને ફોન કરજો એમ.
હા, હું એ તમને પૂછી ને કહીશ.
શું થયું ને, શું નય, મને ખબર પડી જાય એમ.
હ. અમારી જે પેલી પેનડ્રાઈવ પડી ગઈ હતી ને, પાણીમાં એ હવે આજે આવશે, મારો ભાઈ કેતો એના લગ્નની
કોનાથી પડી ગઈ.
મોટામમ્મીથી પડી ગઈ હતી ને, પાણીમાં વચ્ચે
મને તો ખબર જ નથી, કેવી રીતે પડી ગઈ, મોટામમ્મીથી.
અરે એમને બધું થયું તું વચ્ચે.
એટલે શું થયું?
એ એટલે હવે
એવી તે કેવી રીતે પાણીમાં પાડી દીધી, મોટામમ્મી એ.
એતો મને ભી હવે એટલું બધું ખ્યાલ નથી, પણ મારો ભાઈ લઈ ગયો હતો જોવા માટે. એ પછી ખિસ્સા માંથી કાઢી ના તો, એમને ધોવા નાખી દીધું. એટલે શું? પડી ગયું હતું, અને પાછું-પાછું એટલે પાછું ફોન કરીને એનાથી. કેમેરામેન થી પાછું મંગાયું છે, હવે આજે આવશે. એવું કેતાતા મારો ભાઈ કેતો હતો કે, આજે આવશે, હવે શું આવે છે. ખ્યાલ નથી મને ભી એ, આવે તો પૂછીને કવું.
તારી બેન ક્યા ધોરણમા આવી?
એ હવે દસમામાં આવી અત્યારે.
હા, હા, હા.
હ, એને હવે સ્કૂલ ચેન્જ કરી છે ને, બદલી છે.
હા, હા, હા.
સ્કૂલ બદલી છે, એટલે બધું નવું છે, એવું તો હવે સાંજેનું બધું કપડા સ્કૂલના લેવા જવાના છે.
નિશાળના, નિશાળના કપડા લેવા જશું ને.
હા, નિશાળ ના કપડા લેવા જવાના છીએ, અને બીજું કપડા જે આયા છે ને, એને બધાએ લેવા જવાનું છે.
કઈ થી લેશો ચોપડા એના?
એ હવે જોઈએ કેવી રીતના લેવાના છે, અડધા ચોપડા આઈ ગ્યા છે, અડધા બાકી છે, એના એવું કેતા તા એ લોકો.
કઈ-કઈ દુકાનમાંથી લો છો તમે?
એ તો અમે શ્રીમદ્ પર થી લઈએે છીએ.
અચ્છા, હા, હા, હ, તો તમે શ્રીજી માંથી લો તો. તમને ઓછા પૈસામાં મળે.
પણ એ શું કેહેવાય, એનું જે હોય છે ને, બધા ચોપડા એ ત્યાં નથી. નથી મળતા ત્યાં, ગુજરાતી મીડિયમ નું મળે છે, એવું કે.
અને નિશાળ માં પેરવા ના કપડા.
નિશાળ માં પહેરવાના કપડા આ વખતે
એ કઈ દુકાન માંથી લો છો તમે?
એજ કહ છું, નિશાળમાં પહેરવાના કપડા બધાના છે ને, આ વખતે પાવનમાં આયા છે એવું કે. તો તો એટલે ત્યાંથી લેવાનું છે.
પાવન માંથી લેવાનું છે, તો પછી સ્કૂલ વાળાનું એની સાથે પાવનવાળા સાથે કંઈક હશે.
હા, એ જોડાયા હશે, બને એટલે હા.
શુ? બાકી આટલા વર્ષ, આટલા વર્ષ તો પાવન દુકાન ચાલતી જ નતી.
હા, એ જ હમણાં નથી ચાલતી, પેલા વચ્ચે બહુ ચાલતી હતી, અમે લોકો નાના હતા ને ત્યારે.
હા, પછી હમણાં તો છ સાત વર્ષથી નથી ચાલતી, એ દુકાન એટલી ખાસ પણ મને લાગે છે, એ સ્કૂલ વાળાએ એની સાથે કઈ કર્યું હશે પૈસામાં.
હા, મને બી એવું જ લાગે છે, કઈક કમિશન હશે, દસેક ટકા જેવું. કા તો પાંચેક ટકા જેવું એટલે અમને આપ્યું છે.
હા એવું જ લાગે છે મને બી.
ના પણ આ વખતે બે ત્રણ સ્કૂલોના ત્યાં આપ્યા છે મેં જોયા તા યુનિફોર્મ બાર. અ કપડા હતા સ્કૂલ ના બાર.
હા તો એ પાવન વાળા એ બધી નિશાળ વાળા સાથે કર્યું હશે એવું.
હા એજ મને બી એવું જ લાગે છે. હવ, બીજું બધું મજામાં.
હા બધું મજામાં તો સ્કૂલ તો હમણાં એ શું પહેરી જાય એ તો નિશાળ ના કપડાં નથી પહેરી જતી તો.
એ ઘરના જે હોય છે આપણે સાદા એ જ પહેરીને જાય છે અત્યારે તો.
એટલે પછી કાલથી એને એની નિશાળ ના જ કપડાં પહેરીને જવાના છે.
હા એવું કીધું છે સ્કૂલમાંથી એટલે હવે કાલે તો રવિવાર છે સોમવાર થી બધું.
રાઈટ બધુ મતલબ જે છે એ થઈ જશે એવું.
કઈ નિશાળમાં મૂકીએ એને?
અહીં તમારી ઘરની બાજુ માં જ છે ને એ નિશાળમાં મૂકી સાંદીપની કરીને છે.
હા હા હા હા.
હવ.
હ હ તો ત્યાં જોવાનું એ દુકાનમાં કાપડ સારું હોય તો જ લેવાનું.
હઓ એ વાત બરાબર તમારી.
હા આમાં બીજી કોઈ એમાં મલે જ ના.